જય શ્રી કૃષ્ણ. ના કેમ છો તમે?
બસ મજામાં. તમે કેમ છો?
હા હું પણ મજામાં જ છું. ઘરે બધા કેમ છે?
ઘરે બધા સરસ અત્યારે તો જોવો ને થોડાક સમયમાં તહેવારોનું ઋતુ સ્ટાર્ટ થઈ જશે બધા તહેવારોની તૈયારીઓમાં મસ્ત થઈ જશે ચલો ને આપણે પણ તહેવારો વિશે જ આજે થોડી ચર્ચા કરી લઈએ
બિલકુલ બિલકુલ એમાં તો મારો તો સૌથી પસંદીદા મારો મનગમતો તહેવાર નવરાત્રિ છે મને તો નવરાત્રિ બહુ જ ગમે છે આખા વરસ હું નવરાત્રિની વાહ રાહ જોતી હોઉં કે ક્યારે નવરાત્રિ આવે
સાચી વાત છે નવરાત્રી તો સૌથી મોટો અને ઉત્સાહ પૂર્વક જોવાતો તહેવાર છે મિત્રો પરિવાર કે સંબંધીઓ વચ્ચે નવરાત્રી વિશે થતી સામાન્ય વાતચીત પણ આપણને જેવી ખુશી આપ કે જાય છે અને આ વખતે તો ઘણી સોસાયટીઓમાં કે, ઘણા રાજ્યોમાં નવરાત્રીની તૈયારીઓ પૂર જોશમાં ચાલે છે. સમાચારમાં પણ આ તમે જોયું હશે.
બિલકુલ અને અમારી સોસાયટીમાં પણ એટલા બો જ સરસ નવ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને મને તો છે ને નવરાત્રિ પ્રત્યે એટલો પ્રેમ છે, ને ખાલી પેલું શું કહેવાય ગરબા રમવા કે મનોરંજન પૂરતું તો જ નથી પણ એની સાથે સાથે મા અંબાની જે નવ દિવસ આપણે ભક્તિમયમાં ડૂબી જઈએ છીએ. જે શ્રદ્ધાથી ભક્તિ કરીએ છીએ અને ત્યાંનું વાતાવરણ કેટલું પવિત્ર લાગે છે ને એ દિવસો દરમિયાન તો મને તો બોવ જ ગમે છે.
હા, એ વાત તો સાચી. શું નવરાત્રી આવે એની પહેલાં જ જે બહેનો હોય, ભાઈઓ હોય બધા નવરાત્રીમાં શું પહેરવું છે, કયા વસ્ત્રો પહેરવા છે. દસે દસ દિવસની તૈયારીઓ પહેલા થી જ કરી રાખતા હોય છે. છોકરીઓ કોય મહિલાઓ ચણિયા ચોળી ખરીદી રાખતા હોય છે, ત્યારે છોકરાઓ અને પુરુષો પૂરતો તૈયાર રાખતા હોય છે અને કઈ જગ્યાએ રમવા જવાના છે, એ પણ તૈયારી કરી જ લેતા હોય છે.
બિલકુલ, અરે હું પોતે પણ આમ કેયને પેલા થી શું પહેરવું બધું નક્કી કરી લઉં. મારા ચણિયા ચોરી છે, કે પછી જે પહેરવું હોય તે બધી શોપિંગ કરી લઉં છું. હું તો એટલી હું તો મ ઉત્સાહિત હોઉં છું ને અને મારા તો નવે નવ દિવસ મતલબ કેય ને ઘરના કામ કરતા કરતાં પણ પગ એવા થિરકે છે અને કાનોમાં તો બસ ગરબા જ મને સંભળાય છે.
આવું તો બધા સાથે થાય છે અને બધા જ લોકો અલગ-અલગ, ભાત ભાતના, અલગ-અલગ ડિઝાઇન ના ચણિયા ચોડી અને કુર્તા લેવાનું પસંદ કરે છે, જેમકે ટ્રેડિશનલ આભલા વાળું પછી મોર્ડન પ્રિન્ટનું. પછી ઓક્સોડાઇઝ જ્વેલરી એ બધું લેવાનું પસંદ કરે છે અને અલગ-અલગ કલેક્શન રાખીએ રાખે છે અને અમુક જગ્યાએ અમુક સોસાયટીઓમાં, અમુક પાર્ટી પ્લોટમાં તો સ્પર્ધાઓ પણ યોજાય છે કે કોણ સૌથી સૌથી સરસ ગરબા રમે, સૌથી સારા સ્ટેપ કરે પછી કોણ સૌથી સરસ તૈયાર થઈને આવે એ બધાનું આયોજન કરવામાં આવે છે.
બિલકુલ, આ તમે જે પાર્ટી પ્લોટની વાત કરી ઠીક છે, બધી મતલબ સારું જ છે એવું નથી કેતી કે ખરાબ છે પણ મારા મતે તો જે આપણા શેરી ગરબા, જે પારંપરિક રીતે જે રમાતા હોય, શેરી ગરબા જે વર્ષોથી ચાલ્યા આયવા છે. હું તો એને જ વધારે મહત્ત્વ આપું છું કેમકે ત્યાં જઉં અને કોઈ પણ જાતનો આપણને ડર પણ નથી રહેતો. જે દીકરીઓ છે તે આપણે સારી રીતે મન ખોલીને રમી શકી છે અને અ શેરી ગરબાનો આનંદ જ કંઈક અલગ હોય. જ્યારે આ પાર્ટી પ્લોટમાં એક તો ભીડ પણ બહુ હોય છે. આટલા મોંઘા મોંઘા તમે પાસીસ હોય છે. કેટલા મોંઘા દરે એ લોકો પાસીસ આપતા હોય છે અને બીજું કે ત્યાં કમ્પલસરી તમારે કંઈ ચણિયા ચોરી પહેરીને જ રમવાનું હોય. છે અને જોનાર, જે બાકી જોનાર પબ્લિક હોય તે તો બહાર હોય છે, તો એમને એટલું કંઈક સારું દેખાતું પણ નથી. તો મારા ખ્યાલે જે આપણા શેરી ગરબા છે ને એ જ સૌથી શ્રેષ્ઠ છે.
હા, પહેલાના સમય થી શેરી ગર ગરબાનું મહત્વ ખુ ખૂબ જ રહ્યું છે. પહેલાના સમયમાં તો ડીજે એવું કઈ હતું, બન ખાલી ઢોલના અને નગારા ના તાલે ગામ ગામના જે લેડીઝ લોકો હોય છે, મહિલાઓ એ લોકો પાંચ ગરબા ગાઈને ગરબાની શરૂઆત કરતા હતા અને મોડે રાત સુધી પછી બધા લોકો ગરબા રમતા સાથે આનંદ કરતા.
બિલકુલ, અરે પહેલાંના લોકો તો તમને ખબર છે એમ જાતે એમના મોઢેથી ગરબા ગાઈને એ લોકો ગરબા અ રમતા હતા. અમે પણ અમારી સોસાયટીમાં એક વાર તો એવું કરેલું કે પાંચ ગરબા છે ને અમે લોકોએ અમારા ત્યાં એક છે એમને આવડે છે. ગરબા તો ઈ એમણે ગરબા ગાયતા ને અમે લોકોએ અ આવી રીતે રમેલા તો એમાં પણ બો મજા આવેલી.
સાચી વાત છે અને સાથે સાથે નવરાત્રીમાં ઉપવાસની પણ મહિમા છે. લોકો ફરાળ લઈને પણ અ માતાજીની નવ દિવસની ભક્તિ કરવાનું પસંદ કરે છે. મોટે ભાગે ફરાળમાં એટલે કે ઉપવાસ દરમિયાન સાબુદાણા અને ખીચડી, રાજગરા ના ફોડલા અને ફ્રૂટ્સ લેવાનું અ પસંદ કરે છે. વધુ પડતું તળેલું ખાવાનું પણ ટાળે છે. અમુક લોકો તો ફરાળી ચેવડો, વેફર્સ, દૂધ, છાસ એ બધા પર એ રહે છે અને જેથી ગરબા રમવાની પણ એનર્જી રહે છે અને તબિયત પણ નથી બગાડતી એમની.
સાચું કહ્યું તમે ઘણા લોકો મતલબ નવરાત્રિમાં અ રમવાની સાથે ભક્તિ અને શ્રદ્ધાથી ઉપવાસ પણ કરતા હોય છે અને માતાજી એમને કેટલી એનર્જી આપી દે છે ને કે, કશું પણ ઘણા લોકો એવા ન નકોરડા નવ દિવસના પણ ઉપવાસ કરતા હોય છે અને રાત્રે આવીને એ લોકો અ રમતા પણ હોય છે, તો જરાક પણ એ લોકો થાકતા નથી એટલી શ્રદ્ધાથી એ લોકો કરતા હોય છે ને કે એમને જરાક પણ એવો અહેસાસ થતો નથી કે એ ભૂખ્યા છે.
સાચી વાત છે અને ગર નવરાત્રીનો તહેવાર શરૂ થાય એમ, એક મહિના પહેલા તો ગરબાના ક્લાસીસ પણ ચાલુ થઈ જાય છે. ગરબાને નવા દર વર્ષે નવા નવા સ્ટેપ શીખવાની પણ અલગ મજા આવે છે, એક તાળી, બે તાળી દોઢિયા પછી, પેલું પપળિયું એ બધા અલગ-અલગ સ્ટેપ્સ આવે છે. પહેલા તો મને ખાલી બે ખાલી અને ત્રણ તાળી જ આવડતી હતી, પરંતુ હવે તો દોઢિયા અને અલગ-અલગ સ્ટેપ્સ પણ રમતા શીખી ગઈ છું.
બહુ સરસ છે. મારે પણ હું પણ છે ને દર વર્ષે વિચારું કે, મારે પણ ક્લાસીસ જવું છે. ગરબા ક્લાસીસ જવું છે, તો કંઈક નવું નવું શીખાય પણ આ જોવને ઘરમાંથી હું તો પરવારતી જ નથી. છોકરાઓની જવાબદારીને બધું તો મારે તો ગરબા ક્લાસીસ જવાનું નો વારો જ નથી આવ આવતો
એવું થાય, ક્યારેક ક્યારેક, પરંતુ જોવોને ગર મોડી રાત સુધી ગરબા અને સુરક્ષાનું ધ્યાન રાખવા તે માટે સરકારે પણ અમુક અમુક નિયમો લાવી રહી છે, જેમકે સામાન્ય રીતે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજૂરી હોય છે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા છે, તેમ તેમ શેરી ઘરમાં તો મોડી રાત સુધી ચાલતા જ હોય છે પણ ક્યારેક ક્યારેક આ લાઉડ સ્પીકર ના અવાજથી ધ્વનિ પ્રદુષણ પણ વધી જાય છે.
હા, એ તો તમે ખરું કહ્યું પણ આપણા તહેવારો તો આવે પણ તો એક વરસમાં એકવાર ને તો એટલું તો ચાલે હવે, આપણે ક્યાં રોજ આટલા અવાજો કરવાના છે. અને આપણે ગુજરાત જેવા શહેરમાં રહીને તો આપણે, એમાં તો આપણા ગરબા તો આખા દેશ, દુનિયામાં વ વખણાય છે.
એ વાત તો તમે એકદમ સાચી કહી અને જેવી રીતે તમે કહ્યું, શેરી ગરબા ની મજા જ અલગ હોય છે અને બધા મિત્રો સાથે ગ્રુપમાં જોડાઈને, આ ગરબા રમવાની મોડી રાત સુધી મજા કરવાની પણ અલગ મજા હોય છે. અને હવે તો એક ટ્રેન્ડ પણ ચાલુ થયું છે. દર દરેક દિવસે નવ દિવસે અલગ અલગ, સારા સારા કપડા પહેરીને, સારા સારા સ્ટેપ્સ રમીને એના ફોટા આપણે સોશિયલ મીડિયા પર મૂકવા સ્ટેટસ પર મૂકવા ડે વન, ડે ટુ એમ લખી લેવાનો પણ ટ્રેન્ડ ચાલુ થયો છે.
બિલકુલ, ખરી વાત. કરી, તો મને પણ તમને જે પણ સ્ટેપ આવડે ને તે શીખવાડજો. તો હું પણ તમારી સાથે નવા નવા સ્ટેપસ શીખ ને થોડા ગરબા તમારી સાથે પણ માણી લઉં.
ચોક્કસ અને તમને ખબર છે, આઠમ ના દિવસે હવન અને પૂજાનું પણ આયોજન કરવાનું મહત્વ ખૂબ છે. દરેક જગ્યાએ હવન રાખવામાં આવે છે. અમારી સોસાયટીઓમાં પણ એક કોમન પ્લોટ છે, ને ત્યાં હવન રખાય છે, પછી અમુક જગ્યાએ મહાપ્રસાદ પણ હોય છે, સાથે સાથે કુળદેવીની પૂજા અને વેદ ધરવાનું હોય છે. આઠમનો દિવસ ખૂબ પવિત્ર ગણાય છે સાંજે ગરબામાં પણ અરતી આરતી ખૂબ મોટી મોટી અને ભવ્ય હોય છે.
બિલકુલ ખરી વાત કરી અને જે આઠમનો હવન કરીએ છે, એની મતલબ તે દિવસે કેટલું સારું લાગે છે ને વાતાવરણ ઔર પવિત્ર થઈ જાય છે ને. અને એમાં કેટલા લોક કેટલા લોકો સાથી એમાં ભાગ લેય છે. બધા નાના નાના છોકરાઓ પણ અમારી સોસાયટીમાં પણ અમે એમાં આયોજન કરીએ છીએ. અમે બધા લેડીસો મળીને આ હવનની તૈયારીઓ કરીએ છીએ કોઈક માળાઓ બનાવશે, કોઈ હવન કુંડી બનાવશે અને છોકરાઓ પણ એટલો જ નાના નાના છોકરાઓ પણ એટલો જ એટલો ખુશીથી એમાં ભાગ લે છે. છોકરીઓ રંગોળી કરશે, તો બધા હળીમળીને એટલું સરસ આયોજન કરીએ છે ને કે બો મજા આવે.
સાચી વાત છે અને જોત જોતમાં આ નવ દિવસ ક્યાં પૂરા થઈ જાય છે ખબર જ નથી પડતી. ને નવરાત્ર્રી પૂરી થવા થવાની હોય ત્યારે દુઃખ પણ થાય છે કે હવે પાછું એક વરષ વાળ જોવું પડશે. હા આખો તહેવાર એ ને ઝડપથી પતી જાય છે એ ખબર જ નથી પડતી અને દશ દશેરા ના દિવસે તો જલેબી ફાફડા ખાવાની પણ અલગ જ મજા હોય.
બિલક બિલકુલ સાચી વાત કરી. નવરાત્રી પતી જાય તો મને તો એવું લાગે કે જાણે મારી મારી તો જિંદગી જ તા થમી ગઈ છે. થોડા દિવસ તો મને કશું ગમતું પણ નથી અને સતત મારા તો છે ને કાનોમાં ગરબા ગરબા જ વાગતા હોય છે.
હા, આવું થાય. ચાલો, ત્યારે આપણે સાથે મળીને ગરબાની તૈયારીઓ કરીશું ચાલો.
હા, જય શ્રી કૃષ્ણ.